ત કરો.
નહી. હવે વેકેશન પૂરું થયું.
એ.
કેવું ચાલે? એક્ઝામ પટી ગઈ. હા! વેકેશન ચાલુ હો થયુંને. હવે દિવાળી આવીઈ.
હ પેપરો કેવા વા ગયા બધા.
પેપર મસ્ત ગયા.
હાવે દિવાળી નજીક આવીઈ ને પાછી દિવાળી.
દિવાળી હવે નજીક આવી. હવે ઘર કામ કાઢવાનું.
એ તૈયારી ચાલુ થઈ ગી તવાયની?
દિવાળી હવે એક બે મહિનો બાકી આ. એટલે હવે ઘરનું બધું બહાર આવશે વધારાનું. બંગાળ માં ને એવું બધું ચાલુ હવે.
ચાલો વર્ષ એક વાર સફાઈ કરવાની હોય. એટલે હમીર કરવી જ પડે હખ રીતે.
તાર કેવી એ તૈયારી?
માં તો મસ્ત હોય તૈયારી તો.
બરાબર. આ દિવાળીનુંું હવે. વેકેશન પડ્યું એટલે હવે કાઢવાનું. અમે એક્ઝામ હતી એટલે ના. કઢાવો ઓચવાનું સાફ કરવાનું. બધું એક બાજુ ના આવે.
સાચી વાત.
તો આ દિવાળીની શોપિંગ થઈ કે ના થઈ?
ના રે પેલા હા હમં જ એક્ઝામ પતી. બે દિવસ પેહલા જ એક્ઝામ પતી હવે ખંધકામ કાઢવાનું હો. ઘર કામ કરી ને પછી એક. દિવાળી નુ શોપિંગ કરવાની. કારણ કે બધું વસ્તુ લઈને મૂકવાનું જ ક્યાં. ઘર સાફ ના કર્યું હોય તો. પાછું મૂકવાનું, લેવાનું ને કરતા ઘર સાફ થઈ જ. પછી જને વસ્તુ લાવએ. બધું શોપિંગ બધું એ પછી જ કરવું જો.
બરાબર. અમારે તું હજી. બધું સાફ થશે. બધો સામાન બારે મૂકવાનો. કલર થવાનો બાકી. લાઈટ ટો બટો હજી દીવા વિીવા બધાની શોપિંગ બાકી હજી.
અમારે એવુચે. અમારે દીવાન. કપડા, મીઠાઈ બધું નવું લાવવાનું આ. બધું ઘરે અમું કરવાનું છે બધું.
મીઠાઈનું તો સમજે, મીઠાઈ તો ચાલ દિવાળીમાં બે ત્રણ દિવસ બાકી હોય ત્યારે આપણે બાર. બજારમાં જઈએ તો હોય ચાલે. પણ આ તો. બીજું બધું એ બાકી હોયને તો, અત્યારેથી બધી માથાકૂટ કરવી પડે બા. બજાર જાઓ. આ લ અમને આટલા પૈસા આપવાના. પેલા એમને આટલા આપવાના આવું.
હા બધા દિવાળીની વાત જોતા હોય. આપડા કર્મચારીઓ હોય. એટલે દિવાળી બધ બોનસાલવું પડે પગાર હાલવો પડે ને.
તો પાઈ, અને પાછી હવે. ઈ એ ટેન્શન ને કે શું કેવા કપડાં લાવશું ક્યાંથી લાવશું કો જઈશું. મળશે કે નહી મળે એ ટેન્શન ઉભી પાછી
હા અનેમ પછી દિવાળી વેકેશન હ દિવાળી વેકેશન પછી ફરવા ક્યાં જઈશું એટી ટેન્શન લ ચ ફરવા જઈશું દિવાળ વેકેશન પડે એટલે.
હા દિવાળી આવશે પછ દિવાળી. ક્યારે જતી રહેશે ખબર નહી પડે. સ્કૂલો એ ચાલુ થઈ જશે એ એ ખબર નહી પડે કે કાલે તો વેકેશન પડ્યું તો આજે પ્ટટી એ ગયું.
દિવસો જવા જાયમને ફટાફટ એટલે ખબર જ ન પડતી ક્યાં દિવાયમ ક્યાં દિવાય જત્રી એ ખબર નહી પડે.
તો દિવાળી તો દિવાળી જ છે.
મારો ફેવરેટ તહેવાર દિવાળી.
હમ બધાનો આમ તો દિવાળી જ હોય પણ. અમુકને નાય ગમતી હોય આ બધું સાફ બફ કરવાનું હોય એટલે ના ગમે પણ. અમુક ને ગમે કે હેડ હવે દિવાળી આવી તો બધાવા કપડાં આવશે બધાના ઘરે જઈશું.
ખાલી આ ઘર કામ કરતા જોરા આવે ને બીજું તો બધું મજા આવે. ફટાકડા ફોડવા નવા કપડાં પહેરવા મીઠાઈ ખાવી. કોક બીજા એકબીજાને ઘરે જવું
પછી આ બધો ખુશીનો જ તહેવાર છે ને દિવાળી તો ખાલી આ ઘર કામ કરતા જ જોર આવે ખાલી એટલું જ બાકી મજા જ આવા દિવાળી એમ તો
આમે ઘરકામ કેટલા દિવસ હોય બે ત્રણ દિવસ પ ઈ પૂરું ઘરકામ બધું સાફ
હા ઘર કામ કરતા જોર આવતું હોય તો કોક એક કોક ન લાઈ દેવા આનો એક બે દિવસ માટે કામ કરવા માટે ઝડપી થઈ તો જાય મોવા પૈસા હાલવા પડતા
હા થોડા પૈસા આપવા પડે પણ જલ્દી થઈએ જાય તમને થાકે ઓછો લાગે
હા હા લાઈ દેવના ને મોલ તો એ અમને દિવાળ કરવા અમને પૈસા આઈ જાય કામ વાળને
પછી બધા નાસ્તા ન ઈબનાવાના કાળી ચૌદશ માટે બધા મહેમાન આવે એમના માટે એ બધું બનાવાનું હોય નને
નાસ્તા બી બનાવ પુરી બનાવાની વડા બનાવવાના ભજીયા બનાવાના અલગ અલગ મીઠાઈ બનાવવાની ઘરે હમે તો ઘરે મીઠાઈ બનાવી અમાર તો
ના અમે મીઠાઈ તો બહાર થી જ લાઈએ બાકી આ પુર ને બધું જે દિવસે મૂકવા જવાનું હોય કાળી ચૌદસ ના દિવસે એ સવારે બધું બનાવવાનું ચાલુ થઈ જાય અને રાતે બધું મૂકી આવી એવું
મારે મીઠાઈ વધારે નહી બનાવું ખાલી ગુલાબજંબુ બનાવવા હોય મોહન થાળ બધું ઘરે બનાવું હોય ફેર તોઈ ચ્છા હ સીખી લઈ કઈ તો બનાવ મીઠાઈ એમ
હા અમે અમાર ઘડીયા આમ તો ઘરે ખાલી સક્કરપારા સિવાય બીજું કોઈ બંન નહી બાકી બધું બારથી જ આવે નક્કી ના કહેવાય ઈચ્છા હોય તો બનીએ જાય ના હોય તો બહારથી એ આવીઈ જાય
અમે તો બહાર થી જ લાવીએ પણ આ ફેર જોઈએ હવે ઈચ્છા તો હ ઘરે બનાવાની છે કે
બરાબર હલો હલો. કિંજલ અવાજ નહી આવતો હલો.